હલો હા બોલો કેમ છો
હા બસ મજામાં તમે
સરસ સરસ મે પણ મજામાં
ઘણા દિવસ પછી વાત થઈ
હા.
હમ આજે અચાનક મને બાળપણના મેળા મેળાઓ. ડાવી ગયા.
અરે વાહ મેળા તો મને પણ ખુબ ગમે. બાળપણમાં તો મેળામાં જવાની કેટલી મજા આવતી હતી. આખું વર્ષ રાહ જોવે કે ક્યારે મેળો આવે એમ.
હા સાચું કીધું જયારે ગામમાં મેળો મેળો લાગવાનો હોય. ત્યારે એક અઠવાડિયા પહેલા થી જ બધા લોકો વાતો કરવા લાગતા. અને ઘરમાં પણ અ તૈયારી શરું થઈ જતી. નવા કપડા કાઢવા પૈસા સાથે. જવા અને કયા દિવસે જવું એ પણ નક્કી કરી લેતા. તું નાના સમયે કોની સાથે મેળામાં જતી.
મેં ના મેં નાના સમય તો. મોટે ભાગે મમ્મી પપ્પા સાથે ભાઈ સાથે. કાકા કાકી સાથે કઝિન સાથે એ બધા સાથે જતી એટલે ખુબ મજા આવતી બધા ભેગા હોય એટલે
હ અમારે ઘર પણ અ અમારે ઘરે છે ને પણ એવું જ આખો પ આખો પરિવાર સાથે અ જઈએ અને આ મેરાનો મીરા મેળામાં જઈને ખૂબ જ આનંદ કરીએ. તને મેળામાં સૌથી તમને મેળામાં સૌથી વધુ શું ગમે
મને તો મેળામાં જે ચકડોર માં બેસવું વધારે ગમે પછી ઉપરથી આખો મેળો દેખાતો હોય જયારે આપણે ચકડોળ માં બેસતા હોય. બેઠા હોય ત્યારે આખો ઉપરથી આખું દેખાતું એ વધારે ગમે પછી આમ બેઠા હોય ને થોડો ટાઈમ બીક લાગે પણ પછી ફરીને ફરી બેસવાની ઈચ્છા થાય પછી બીક જતી રે પછી અત્યારે તો નવી નવી રાઈડસ આઈ છે. બ્રેક ડાન્સ છે બધું બેસવાનું પછી મોટી હોડીમાં બધામાં બેસવાનું ગમે મને
હા સાચી વાત છે મને પણ અ શરૂઆતમાં થોડો ડર લાગે પણ પછી એક વખત બેસી જઉ ને એટલે ફરી બેસવાની ઈચ્છા થાય. અને બાળકોમાં તો એનો અલગ જ ઉત્સાહ હોય છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી
અને મેળામાં અ ઘણા પ્રકારની રમતો પણ હોય છે. રીંગ નાખવાની રમત બલૂન ફોડવાની રમત અને નાના ઈનામ જીતવાની રમત
હા એમાં તો બધી બહુ મજા આવે અલગ અલગ રમવાની ની
હા સાચી વાત છે. હું તો બલૂન ફોડવાની રમતમાં છે ને બ બહુ અ નબળી હતી. ઘણી વાર પ્રયત્ન કર્યા પછી પણ એકાદ જ બલુન ફૂટતો
હા મારી સાથે પણ એવું જ બનતું હતું.
હમ્મ પણ એમાં કેવું જીતવા કરતા મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવાનો આનંદ વધારે હતો.
હા એકદમ સાચું હો મેળો માત્ર ખરીદી માટે ન થી પણ યાદો બનાવવા માટે પણ હોય છે.
હા, સાચી વાત છે.
તમને મેળામાં સૌથી વધારે ખાવાનું શું ગમે?
મને તો છે ને ગરમ ગરમ ભજયા. પાણીપુરી, કુલ્ફી અને શેરડીનો રસ બહુ જ ગમે. અને તમને?
બરાબર, બરાબર, મને તો ભેળ, દહીંપૂરી. પછી તમે કીધું એમ પાણીપુરી, કુલ્ફી બધું જ ખાવાનું ગમે એમ. મજા આવે ને, કેટલી અલગ અલગ વસ્તુઓ ખાવાની હોય.
હા, સાચી વાત છે, અને આજકાલના મેળામાં તો કેવું પીઝા સેન્ડવીચ અને ઘણા નવા ફૂડ સ્ટોલ પણ જોવા મળે છે.
હા, પહેલાંના કરતાં તો હવે વધારે. અલગ અલગ વસ્તુ જોવા મળે, વિવિધતાઓ જોવા મળે. એટલે વધારે મજા આવે.
હા, સાચી વાત છે. અને હું તો મેળામાં જઉં. અને રાઈટ્સમાં બેસું તો બેસું અને જોડે જોડે ખરીદી પણ કરું. હું તો બંગળીઓ પછી અને, નવરાત્રીમાં પહેરવાની બુટ્ટી અને વાળની ક્લિપ અને ઘણા રમકડાં ખરીદી હતી પહેલાં તો.
બરાબર, બરાબર, આમ પણ મેળામાં એવી એવી રીતે કટલરી વેચવાવાળા બધા બહુ બેસતા હોય છે. અને જનરલી અલગ અલગ વસ્તુ વેચવાવાળા ઘણું બધું હોય એવું, ના હોય કે મેળામાં આ વસ્તુ ના મળે, ઘણી બધી વસ્ તુઓ મળતી હોય છે.
હા, સાચી વાત છે, અને ઘરવખરીનું સામાન પણ મળે છે. અને મારા મમ્મી તો અહ, મારા મમ્મી તો એ જોએ ને તો બસ એવું જ થાય કે આ, અહ, આ વસ્તુ લઈ લઉં, પેલી વસ્તુ એક બેમાં કેટલા જણા આવશે? એક લેતું. લઈ લઉં કારણ કે બધો જ ઘરવખરી નો સામાન હોય.
એ જ ને.
હા.
સારું ને, આપણને લેવાની મજા આવે ને, જે લોકો વેચતા હોય એ લોકો માટે પણ સારું.
હમ, અને ગામ હા, સાચી વાત છે. ગામના મેળામાં એક અલગ જ વાતાવરણ હોય છે. લોકો છે ને, પરંપરાગત કપડાં પહેરીને આવે લોકગીતો વાગે અને બધા ખુશ દેખાય. અને ત્યાંની સાદગી જ સૌથી મોટી ખાસિયત છે, પણ અને શહેરના મેળામાં પણ સરસ હોય છે. પણ ગામના મેળાની મજા જ કંઈક અલગ હોય છે.
એ તો હું પણ માનું જ છું. ગામના મેળામાં લોકો પ્રેમ અને લાગણી વધારે અનુભવાય છે.
હા સાચી વાત છે.
બરાબર છે.
તું ક્યારેય કોઈ ધાર્મિક મેળામાં ગઈ છે.
બરાબર હા અમે તો ધાર્મિક-ધાર્મિક મેળામાં ઘણી વખત ગયા છે. અમારા ગામ નજીક મેળો હોય છે ત્યાં તો અમે દર વર્ષે જઈએ છે.
પછી સૌથી મોટો વૌઠાનો મેળો હોય આપડે ગુજરાતમાં વૌઠાનો મેળો હોય છે. ત્યા પણ અમે ઘણી વખત ગયા છીએ
અરે હા હું પણ ગઈ શું અમારા નજીક જ એક મેળો ભરાય છે. ખોજઈ નો મેળ ત્યાં અમે કેવું કરીએ જઈએ આખું પરિવાર પેલા તો માતાજીના દર્શન કરીએ અને પછી આખો મેળો ફરીએ સાંજે જયારે આખો મેળો છે ને રંગબેરંગી અ લાાઈટોથી જગમગી ઉઠે ત્યારે એ એ દ્રશ્યો જોવાનો ખૂબ જ આનંદ જ ખૂબ જ આનંદ આવે એમ અને ફોટા પાડવાની પણ ખુબ જ મજા આવે આજકાલ તો દરેક લોકો મોબાઈલ થી ફોટાને વિડીયો બનાવે છે અને પછી સોશિયલ મીડિયા પર શેર કરે પણ એમાં કેવું હા મને લાગે કે હે ને અ ક્યારેક મોબાઈલ કરતા પરોને માનવી વધારે જરૂરી છે. છે, એના વિશે તમારે શું કેવું
એ તો તમેં કીધું એમ એકદમ સાચી વાત કીધી જયારે આપડે ફોટા પાડવામાં એમાં રે છે ને તો એ પણ આપડે મતલબ મિસ કરી દઇએ છે એમ જયારે આ યાદો બનાવવાનો સમય હોય, ત્યારે આપણેે એમાં જતા રહીએ છે, એટલે ઘણી યાદો દિલમાં રહે સૌથી સુંદર વાત કેવાય આપડી યાદો હોય જે મનમાં ન દિલમાં રહેે, એ સૌથી સુંદર વાત કેહેવાય એમ
હા, ઘણી સાચી વાત કીધી.
ફોટા તો આપણે પછી પણ જોઈ શકીએ ને પાડી શકીએ, પણ એ ક્ષણ પાછી નથી આવતી.
હા બરાબર કહ્યું. એટલે જયારે પણ મેળામાં જઈએ ત્યારે પરિવાર અને મિત્ મિત્રો સાથે સમય પસાર કરવો જોઈએ, અને બાળકોને પણ આવા મેળા નો અનુભવ જરૂર કરાવવો જોઈએ. જેથી તેઓ આપણી સંસ્કૃતિને નજીકથી જાણી શકે.
એકદમ એકદમ સાચું કીધું.
હા બોલો, હા બોલો બોલો
મેળામાં આપણેે નાના મોટા સૌએ જવું જોઈએ એક સાથે એમ કારણ કે મેળા માત્ર મનોરંજન નથી. પરંતુ આપણું પરંપરા સંસ્કૃતિના લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનું એક સુંદર મા માધ્યમ છે. પણ આપડે એક-એકબીજા સાથે જવાનો એટલો સમય ના મળતો હોય. પણ કઇક કારણ હોય તો આપણે જઇ શક્ કે એટલે બધા સાથી હોય ને એવી રીતે
હા સાચી વાત છે. અને છે ને અ જયારે મેળો હોય ને એ દિવસે તો, હું તો સવારે જ વેલી ઉઠી જાઉં અને મમ્મી ને વારંવાર પૂછું કે આપણે ક્યારે જઈશું? આપડે ક્યારે જઈશું?
બરાબર, બરાબર વધારે ઉત્સાહ હોય એટલા માટે
હા એક વખત તો છે ને હું મેળામાં મારા પરિવાર થી થોડી વાર માટે અલગ પડી ગઈ હતી. તો મને છે હા તો મને છે ને થોડોક ડર લાગવા લાગ્યો. તો પછી એક પોલીસ અંકલે મને મદદ કરી મેં મારા પપ્પાનું નામ કહ્યું અને થોડી વારમાં તેઓ મને મળી ગયા.
બરાબર. સાચી વાત છે.
હા અને કારણ કે કે મેળામાં એટલી વધારે ભીડ હતી. એટલે મેં છે ને એ વખતે મમ્મી પપ્પાનો હાથ નતો પકડ્યો. એટલે આપણ સાવચેતી રાખવી જોઈએ ભીડમાં. કે આપડે એક સાથે રહેેવું જોઈએ.
હા. આવા મોટાઓ ને સાથે રાખવા જોઈએ હંમેશા. પછી હવે મોબાઈલ નંબર પણ જોડે રાખવો જોઈએ.
હા.
યાદ રાખવો જોઈએ ત્યાં તો મોટા મોટા સ ટેજ હોય છે એટલે વાંધો ના આવે માઇકમાં બોલવાનું. પણ જો કોઈ જગ્યાએ ના હોય તો શું કરવાનું પછી?
હા, એ તો ઘણી સાચી વાત કીધી. આપણા ગુજરાતમાં છે ને! ઘણા પ્રસિદ્ધ મેળાઓ થાય છે. દરેક મેળાની પોતાની આગવી ઓળખ છે.
બરાબર બરાબર.
અને નવરાત્રી ના મેળા પણ ખુબ જ લોકપ્રિય હોય છે. એમાં કેવું કે ગરબા રમવાનો અ ગરબા રમવાનો આનંદ અને સાથે ખાણી પીણી ખરીદી બધું જ એક સાથે મળી મળી જાય છે.
હા એટલે વધારે મજા આવે
હા અને સૌથી મેળો સૌથી મોટો મેળો તમને ખબર છે કયો છે?
જો ગુજરાત ના મેળામાં તો મેં સાંભળ્યું છે કે વૌવઠાનો મેળો સૌથી મોટો કેહેવાય છે.
હા ગુજરાત નો મેળો ગુજરાતમાં કહીએ ને સૌથી મોટો તો વૈઠાનો મેળો અને અ આખા ભારતનો કહીએ ને તો કુંભ મેળો
બરાબર
તમે ગયેલા છો ક્યારે કુંભ મેળામાં?
ના હો મે ક્યારે ગઈ નથી
હા એ તો અ ત્યાં તો ઘણા
એતો બહુ મોટો મેળો છે ને હાલો હાલો